હલો જઈ કૃષ્ના ભાઈ.
જય શ્રી કૃષ્ણ ભાઈ, શું કરે?
કઈ નઈ બસ બેસી રહેલા હમ તો મવી જોઈ રહેલો હતો કારણ કે હમ વેકેશન પડ્યું ને તો મતલબ વેબ સિરીઝ ને મવી ને એ બધું જોયા કરું છું, તમે શું કરો વેકેશન માં?
હ નઈ વેકેશનમાં હાલમાં શું છે મેં ફરવા ગયેલો હતો પરંતુ ફરવા ગયો ત્યાં એટલી બધી મજા નઈ આવી એટલે ઘરે પાછો આવી રહ્યો અને હાલમાં તો શું છે કે મવી જોવાની ઈચ્છા થઈ રહી છે અને હાલમાં ધ બોઇસ જે બે સીઝન તે આવ્યા છે તો મને ઇચ્છા છે કે હું એ મુવી જોઉં. તમે તો બોઈસ જોઈ કાઢ્યું છે કે તમારે બાકી છે એ સિરીઝ જોવાની?
હા, એ સિરીઝ જોવાની બાકી હતી મારી કારણ કે એ મવી એટીન પ્લસ હતી તો જેથી કરીને એ મવી હમણાં હું ટાળી છે, પરંતુ હમણાં તો મને હું કાર્ટૂન જોયા કરું છું અને કાર્ટૂન મને હમણાં પણ જોવાનું ખુબજ વધારે ગમે છે, જેથી કરીને હું હમણાં મોટું પતલુ અને છોટા ભીમ કાર્ટૂન જોતો હતો, જેથી કરીને મને ખુબ જ વધારે મજા આવે છે. બાળપણથીજ મને છોટા ભીમ અને મોટું પટલું કાર્ટૂન ખુબજ વધારે ગમ્યા છે, શું તમને પણ એવું કોઈ કાર્ટૂન કેરેક્ટર ગમ્યું નાલા હતા, ત્યારથી?
હા, એમ તો જોવા જઈએ તો છોટા ભમ પણ મને ગમે છે, પરંતુ ટોમે એન્જરી અને ઓગિન કોકરોચ એ મારા બેસ્ટ કાર્ટૂન છે અને ઓગિન કોકચ મને ઘણી બધી જાણકારી પણ છે જેમકે ઓગિંગ કોકચ અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું ઓગણીસો ત્રેપનમાં અને એમાં શું છે કે ઓગિંગ કોરેજમાં એવા પાત્રો છે કે એને જોઈને ખૂબજ મજા આવે છે અને ખૂબજ આનંદ પણ આવી જાય છે, એટલે કે તેમાં શું છે કે એક ઓગી હોય છે, તેનો ભાઈ હોય છે, જેક હોય છે અને ત્રણ જે કોક્રોચ હોય છે, તેની પાસે દોડે છે કોક્રોચને દોરોજને દોરરોજ હેરાન કરે છે પરેશાન કરે છે અને ઓગી એ પા મારા પાછડ ડોરે છે અને એ લોકો મૃત્યુ પણ થતા નથી અને એક એપિસોડ કેટલાક દેશોમાં બેન પણ છે, કારણ કે તેમાં કાલા જાડુ બડું બતાવામાં આવ્યું હતું અને કેટલાક દેશોમાં બેન છે પરંતુ આપણે બેન નહી હતું એટલે મેં જોયું છે અને ખુબજ મજા આવે છે, શું તમે કોઈ વાર ઓગી કોકરોચ કે ટોમ એન જેરી જય્યારે નાના હતા કે હમણાં તમે જોવો છો?
હા, ઓગી એન્ડ કોકરોચ તો મારું પણ ફેવરેટ જેવું જ કાર્ટૂન થઈ ગયલું હતું, કારણ કે પેલા શું ઓગી એન્ડ કોકરોચ મને ખુબજ ગમતું હતું. તુ અને અહ જયારે હું સ્કૂલથી આવતો હતો સ્કૂલથી આવીને હું ઓગી એન કોકરોચ કાર્ટૂન જોવા લાગી જતો હતો અને જયારે વેકેશન પડતું હતું તો ત્યારે આખો દિવસ તેમની મુવીઓ પણ જોતો હતો, કારણકે ઓગી એન કોક્રોચ ની જયારે મુવીઓ આવતી હતી તો તે મૂવીઓ પણ મને ખુબજ એવી વધારે ગમતી હતી છે, જેથી કરીને મને ખુબજ એવી મજા આવી કાર્ટૂન જોવાની બાળપણમાં અને બાળપણ મારું ખુબજ એવું ખાસ બનાવ્યું હતું ઓગી એન કોકક્રોચ અને એવા કાર્ટૂન કેરેક ટર છે, પરંતુ હમણાં હું હાલમાં તો હોલવુડ મુવી જોઈ રહ્યો છેું, જેમકે હોલવુડ મુવી એવેન્જર્સ વાળી બધી જ મુવી હું જોઈ કાઢી છે, જેમકે હમણાં આવી એક ખટી નોવે હોમ મુવી સ્પાઈડરમેન કારણ કે સ્પાઈડરમેન મારો ફેવરેટ કેરેક્ટર છે, જેથી કરીને સ્પાઈડરમેનની મોબ તેજ મવી હું જોતો હોઉ છું, જેથી કરીને હમણાં જે નોવે હોમ આવી હતી, તો નોવે હોમમાં ખૂબજ વધારે સારી લાગી મને મૂવી એમાં શું થયું હતું કે મતલબ ટોન સ્પાઈડરમેન જે ટ્રણ યુનિવર્સના સ્પાઈડરમેન હતા, એ એકકો સાથે મળી ગયા હતા અને બધા મતલબમાં જે અ તેમને મારવા આવ્યા હતા તેમને મતલબમાં ખૂબ જ એવા સારી રીતના, પ્રેઝન્ટ કરી હતી મૂવીમાં જેથી મને ખૂબ જ વધારે મજા આવી અને, ખૂબ જ સારી મૂવી લાગી તમે શું નવ હ મૂવી જોઈ છે?
હા એમ તો મેં પણ નોવે હોમ તો જોઈ કાઢી છે અને મને ગમે પણ છે અને સ્પાઈડરમેન કેરેક્ટર એમ એટલો બધો મને ગમતો નથી, પરંતુ સ્પાઈડરમેનમાં શું છે કે દર્ ના કહાણે જ રહેલી હોય છે એના પાછળ એવું બધું કારણ હોય છે કે આપણને પણ વિચારો પર મજબૂર કરી નાખે છે, અને એની લવ સ્ટોરી પણ આમ ઘણા બધા સમાં જોવા મળી છે કે લવ સ્ટોરી પણ સક્સેસફુલને થતી નથી, એટલે મને એટલે બધે ખાસ નહી લાગી પરંતુ માર્વલ ન મેં પણ તમે જે જણાવ્યું કે મેં પણ ખુબ જ મોટો ફેન છું, અને માર્વલમાં જોવા જઈએ તો મારો ફેવરેટક ઠોર છે, અને કેપ્ટન અમેરિકા છે. પર ઠરમાં છે મને એ કેમ ગમે છે, કારણ કે એ મોતનો દેવટા જેવો ગણવામાં આવે છે એના પાછળ એટલી બધી શક્તિઓ હોય છે, કે એનો જે હઠોળો હોય છે એ ખાલી કેપ્ટન અમેરિકા એને એમના પિતા અને હેલા જ ઉચકી શકે છે, બીજા કોઈથી ઉચકી જ નહી શકાતો કારણ કે એમના પિતા એવો મંત્ર ફૂક્યો હતો કે, જે સચ્ચાઈ માટે લડશે તે જ ઉંકી શકશે એટલે કેપ્ટન અમેરિકા પણ ઉચકી શકેલો, અને જયારે અમે ટોકીસમાં જોવા ગયા હતા, એવેન્જર એન ગમ ત્યારે જ ઠોરને ખૂબ જ આપ હક દ્વારાબ આપ હક દ્વારા ખૂબ જ મારવામાં આવ્યો હતો. ત્યારે જે હઠોળો કેપ્ટન અમેરિકા એ ઉચક્યો હતો એ સીન એકદમ મને આજે પણ યાદ છે અને એટલા ટોકીસમાં અમે બૂમ પાડી હતી, સીટી પણ ઓગાડી હતી અને ખુબ જ મજા આવી ગઈ, અને એ મારો વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ હતો ટોકીસનો, એમ ઢોરના પણ ઘણા બધા મુવી જેમ કે ઠોર વેગ્નોલોગ, પછી હેલા વાળું એક મુવી છે તેમાં પણ ખુબ જ મજા આવે છે પરંતુ હેલામાં શું હોય છે કે હેલા, એ મોતની ડેરી માનવામાં આવે છે અને એમાં એસગઢમાં જેવ એ લોકો નું ઘર હોય છે તે હેલા દ્વારા નાશ કરવામાં આવે છે, એટલે ત્યારે થોડું ઘણું આપણે પણ દુઃખ લાગે છે પરંતુ મજા આવે અને બધા જ મુૂવીના માર્બલના જે જેટલા પણ મુવી છે જેમાં પણ ઠોર બતાવવાવામાં્યો છે તેમાં સૌથી વધારે બેસ્ટ એન્ટ્રી ઠોરની જ છે અને એન્ટ્રી ની વાત કરીએ અને ઠોર જ નહીં હોય એવું તો બની જ નહી શકે અને ઠોર ની એન્ટ્રી બધાને જ ગમે છે અને ભલે આપને કોઈને થોર ન કેરેક્ટર નહીં ગમતો હોય પરંતુ એની એન્ટ્રી નહીં ગમે એવું બની જ નહી શકે એટલે મને તો ખૂુબ જ ગમે છે ને માર્વોલ સ્ટુડિયો એ વન ઓફ ધ બેસ્ટ મુવી શો માનવામાં આવે છે એટલે મને ખૂબ જ ગમે છે પરંતુ હાલમાં શું છે કે જાપાનમાં જે એનિમી બનાવવામાં આવે છે તે લોકો ખૂબ જ જોય છે. પરુ મને તો એનિમી જોવાનો કંટારો આવે છે, બધા લોકોને એમ શું કહું છું કે એનિમી એ કાર્ટૂન જ છે, પરંતુ બધા લોકો શું કહે છે કે એનિમી એ કાર્ટૂન નથી તો મારે શું કેવું એનિમી એ કાર્ટૂન છે કે પછી એ એનિમેટેડ ક્રિએશન કરીને બનાવવામાં આવેલું છે?
હા ભાઈ મને તો એવું લાગે છે કે મતલબ એ કાર્ટૂન જેવું જ લાગે છે પરંતુ મેં જયારે રિસર્ચ કરી ત મતલબ એને કાર્ટૂન જે નથી કારણ કે અને મેં એવી રીતના બનાવવામાં આવ્યો કે, મતબ ખુબ જ વધારે એવા એપિસો હોય છેમેટ જેથી કરીને તે ખુબ જ વધારે એવો સમય પણ લાગે છે, જેથી કરીને તે કાર્ટૂન નથી પરંતુ તેની જે કમાઈ આપણે જાણીશું તો ખુબ જ વધારે એવી ચોકસ હશે કારણ કે જે મતલબ આપણે એવેન્જર્સ ની વાત કરી, તો તેમાં જે એવેન્જર્સમાં જેરો હતી તો તેને એનેમ કાર્ટૂન જે કોઈ મતલબ આલટુ ફાલટુ કાર્ટૂન હોય તે પણ તેની તેની કમાઈ પણ આપને આપી દે છે કારણ કે તેની એટલી બધી કમાઈ થતી હોય છે એનેમે ની એટલે જેથી કરીને મને પણ પેલા કાર્ટૂન લાગતોું હતો જયારે હું રિસર્ચ કરી. તો ત્યારે મતલબ તેની કમાઈ જોઈને હું હચકચો થઈ ગયો હતો, જેથી કરીને કાર્ટૂન જેવું લાગે છે પરંતુ તેને બનાવવામાં ખુબ જ વધારે એવો સમય લાગે કારણ કે, મતલબ બીજા બધુમાં તો મતબ એમ જ આપણે કરી દેતા હોય છે પરંતુ જયારે એનિમેશન ની વાત આવે તો ત્યારે એનિમેશન કરવામાં આપણા પછીના કારણ કે એક એક વસ્તુ એવી રીતના એનિમેટ કરવી પડે, જેમ કે આપડે કોઈ પણ હાર્ટ હલાવતું હોય એટ મતલા માટે હાર્ટ માટે પણ કેટલી કોડિંગ કરવી પડે, એટલે મતલા માટે બનાવવામાં ખૂબ જ વધારે એવો વાર પણ લાગે અને તેને બનાવવામાં ખુબ જ વધારે એવા પૈસા પણ લાગે, જેથી કરીને એનિમે બનાવવામાં ખૂબ જ વધારે રહેવા લાગે છે પરંતુ લાગે તો કાર્ટૂન જેવું જ છે એટલે મેં પહેલેથી કાર્ટુન જ જોયું હતું તો મેં તેમને કાર્ટૂન જ માનું છું પરંતુ મેં હમણાં બોલીવૂડમાં મૂવી પણ બીજી બધી પણ જોઈ રહ્યું છે જેમ કે બોલીવૂડમાં મારી ફેવરેટ મવી છે એમ એસ ધોની તો એ એમ એસ ધોની મુવી મને ખુબ જ એવું સારું શીખવાનું મળે છે, કારણ કે તે મુવીમાં એવું બતાવવામાં આવ્યું હતું કે મતલબમાં જે મિડલ ક્લાસ એક છોકરો હતો તેને મતલબમાં, ક્રિકેટર બનવાની એક ઢગસ હતી પરંતુ તેના પાસે એટલા પૈસા પણ ન હતા અને અને તેમના પપ્પા મતલબ માટે નોકરી કરતા હતા ગાર્ડન ની જેમકે ગાર્ડનમાં મતલબ મા કઈ પાણી ન વાપવાનું હોય એવી નોકરી કરતા હતા, તો મતલબમાં તે મતલબ માં પહેલાથી જ તેને શીખવાનું એક અલગ જ એવું ઢગસ હતી તેમના. એટ રણજીત ટ્રોફી સુધી પહોંચ્યો હતો પરંતુ તે તેમની જયારે નોકરી લાગી રેલવેમાં સરકારી નોકરી તો મતલબ મા તેણે આ બધું કરવાનું છોડી દીધું પછી, પરંતુ તેમને પછી વિચાર આવ્યો કે મતલબ મા મારો પેશન તો ક્રિકેટર બનવાનો છે તો પછી. તેમણે પેલા શું કર્યું કે પેલા તો સરકારી નોકરી છોડી અને તેમણે અને પછી તેમના પપ્પા એ પણ તેમને ખુબ જ એવું સંભળાવ્યું કે ભાઈ તું એ નોકરી કેમ છોડી એવું કરીને પરંતુ તે તેને નોકરી છોડીને પછી એટલો મોટો. ક્રિકેટર બની ગયો કે આજે તેમણે. બધા વોલ્કપ પણ આપણને જીતાડ્યો. છે અને ખૂબ જ એવો મોટો અ ક્રિકેટર બની ગયો છે, તો મતલબમાં તેમણે પોતાના પેશનને આગળ રાખ્યું અને તેઓ ખુબ જ વધારે આગળ વધ્યા તેઓ ચા તો મતલબમાં તેમની સરકારી નોકરી લાગી ગયેલી હતી તે રેલવેમાં પણ કામ કરી શકકે અને ખૂબ જ. સારી રીતના પૈસા પણ એવા મળ તેમને. કે મતલબમાં સારી રીતના તેઓ આખી જિંદગી વિટાવવી શકે પરંતુ તેમણે તે જિંદી. છોડીને તેમને ખબર છે કે આ મતલબમાં એક જ વાર આપણને અ દુનિયા મળી છે, તો એક જ વાર આપણે તેને અપનાવવું જોઈએ અને પોતાના પેશનને ફોલો કરવું જોઈએ. તો તેમણે પોતાના પેશનને ફોલો કર્યો ક્રિકેટર બન્યા અને આજે તેમનું નામ આખા ઈન્ડિયામાં લેવામાં આવે છે તો જેથી કરીને મને આ મૂવી. ખુબ જ સારી લાગી અને. આ મુવી એકદમ મોટિવેશન ટાઈપ લાગે છે જેથી કરીને આ મુવી જયારે પણ હું જોઉં છું તો ત્યારે મતલબ મા ખુબ જ એવું મોટિવેશન. મને મળે છે.
હા તમારી યાર એકદમ સાચી છે અને આ મુવી મેં પણ જોઈ છે, અને મને પણ ખુબ જ મોટિવેશન મળ્યું હતું અને મોટિવેશન ની વાત કરીએ તો હાલમાં શું છે એક મવી ટ્વેલ્થ ફેલ કરીને પણ આવી હતી, અને હાલસી, હાલફ સી એફ કરીને પણ આવી હતી તો ટ્વેલ્થ પણ મેં જોઈ અને મને ખુબ જ ગમ્યું પણ. એની બેકગ્રાઉન્ડની સ્ટોરીની આપણે વાત કરીએ કે એમાં શું આવે તો એમાં શું છે કે જે વિદ્યાર્થી હોય છે તે આપે ગામડામાં રહેતો હોય છે, તો ગામડામાં શું એ છે કે શિક્ષકો દ્વારા દસમામાં એવું ચોરી કરીને પાસ કરી દેવામાં આવે છે, પરંતુ જયારે એ દસમામાં આવ્યો ત્યારે જયારે એ દસમામાં આવ્યું. ત્યારે અધિકારીઓ દ્વારા ચેકિંગ આવ્યું હતું તો એમને પૂછવામાં આવ્યું હતું કે તમે કેમ ચોરી કરી રહ્યા છો તો ત્યારે એવું જણવામાં આવ્યું હતું કે એને એવું જણાવ્યું કે અમારે ત્યાં શું છે કે શિક્ષકો દ્વારા ચોરી કરવામાં આવે છે, અને પાસ થયો જાય છે તો એમને બે વર્ષ માટે બેન કરી દેવામાં આવ્યા હતા એક્ઝામ માંથી ત એવું થયું કે ગામડાઓમાં આપણે રહીએ અને આપણે ખુબ જ પછત છીએ, તો એમને એમ શિક્ષા પણ કરવા ત્યારે એમને મોટિવેશન મળ્યું અને એમને જણાવ્યું કે પછી એને જે અધિકારી એને કીધું કે હવે ચોરી નહી કરીશ અને પાસ થઈને બતાવીશ તો એ જ્યારે. મોટો થયો તેમ તેમ એને ચોરી કરવાનું ભૂલી ગયો અને ખુબ જ મહેનત કરી અને એ શહેરોમાં ગયો પરંતુ એમની પાસે એટલા બધા પૈસા નહી હતા કે એ લોકો સારી કોચિંગ સેન્ટર જોઈન કરી શકે કારણ કે એને યુ પી એસ સી પાસ કરીને આઈ એ એસ બનવું હતું પરંતુ યુ પી એસ સી. અતની જોવા જઈએ આપણા ઓવર ઓલ જોવા જઈએ પૂરા દેશમાં તો એ વન ઓફ ધ મોસ્ટ જે ડેન્જરસ એક્ઝામ છે, એ કેટલાક ઓછા વિદ્યાર્થીઓ જે પાસ કરી છે અને એ તો ગરીબ હતો તો એમને કેટલાક ટ્રાયલ કર્યા પરંતુ એ ફેલ ગયા પરંતુ એમને હાર નહીં માની અને એ. એને રેવા પીવાનું પણ મિલની ચક્કી હતી તેમાં કામ કરતો હતો, અને એકલો ઘોઘાટમાં એ લોકો રહેતા હતા તો પણ એમને હાર રની અને કોચિંગ સેન્ટરમાં પણ એમણે સહાય માંગી તો એ રીતે અમે રહ્યા એ લોકો અને એમને બાર પાસ કર્યું અને પછી એ લોકો એ સી એ પણ બની એટલે આઈ એસ પણ બની ગઈ એટલે એ જોઈને પણ મને પણ એવું થયું કે આપણેે પણ કઈ બનવું જોઈએ, અને એ રીતે મોટિવેશન મળી તમારી સાથે મને વાત કરી અને તમે જે ધો એમ એસ ધો વિશે જણાવ્યું એ પણ મને ખુબ જ સમજ પડી અને મેં તમને જે ટ્વેલ્થ ફિલ્મ મુવી વિશે જણાવ્યું તો તમે પણ એ મુવી જોશો અને ક શીખશો એ મારી આશા છે. ચાલો મળશો ત્યારે આપડે ડીપમાં જઈ ને. કે ઉંધાણમાં જઈને વાત કરશું.
હા, ભાઈ ચાલો મળીએ પાછા.
હા.